હલો.
હલો.
હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો તમે દીદી?
હા બસ મજામાં જમી લીધું તમે?
હા ન મારો તો વ્રત હતો એટલે બસ હાલ જ જૂસ પીયો છે.
બરાબર હ હ તો તમે તો કમ તમારા આજે સાનો વ્રત એમ સોમવાર.
આજ સોમવાર છે ને હા મું સોમવાર કરું છું.
અચ્છા બરાબર એટલે જ મને આમ થયું કે સાનું વ્રત હશે.
ના-ના આજે સોમવાર છે ને એટલે હું તો બે-બે ત્રણ સાલ થઈ ગયા છે મને રાખતા-રાખતા તો.
અચ્છા હા એટલે સોમવાર કરતા હશો તમે.
હા.
હમ્મ સારું છે મને તો કરવાનું મન થાય કે આજે કરું અને પછી પછી સવારે ઉઠુ અને પછી એવું થાય કે ના હવે તો નહી ભૂખું રહેવા એટલે ખઈ લઉ. આવતો સોમવાર કરીશ એવું કરી કરીને થતા જ નહી ભૂખ જ એટલી લાગે.
અચ્છા.
હા-હા આવે છે તમને અવાજ આવે છે કમ્પ્લીટ.
પણ બહુ જ મતલબ હવે પણ ધેમે ધેમે જ આવે છે તમારી અવાજ તો.
એવું છે મારો અવાજ ખબર નહિ ધીરો આવ
ના-ના પર આવે છે એ તો કમ્પ્લીટ આવે છે તમારી આવ
આવે છે ને હા-હા બરાબર. કઈ નઈ બોલો હવે શું કરો છો? આજે
હાલ અ ઇકોનોમિક્સ ભણતી હતી.
અચ્છા.
હા. હા કેમ કે હવે ફરીથી મારા શું આ શનિવારથી ફરીથી- ટેસ્ટો ચાલ ચાલુ થાય છે એટલે તો મેં વિચાર્યું કે ભાઈ અગર નકે એક દાડૂ છૂટી જાય ને પછી મન નહી લાગતું ભણવાનું.
હમ્મ એટલે તમારે કોમર્સ છે એવું ને.
હા કોમર્સ છે મારુ.
હમ્મ તો તમને કયો વિષય બહુ ગમે એમ વધારે.
મને મતલબ હાલ ઇસ્કૂલ ચાલુ થઈ અને મારા ટેસ્ટો થયા ને તો મને તો મું કહુ ને તો મને સ્ટેટ, ઇકોનોમિક્સ અને ઓશિયમ બહુ જ ગમે છે. અતરા. હ ઇકોનોમિક્સ, ઇસ્ટેટ, ટેટિસ્ટિક અને ઇકો ઓસિયામ.
અચ્છા એ મતલબ કેવી
એકાઉન્ટ ની ગમતું મને.
મારે એવું જ હતું અકાઉન્ટ નતું ગમતું પણ મારે અત્યાર સુધીમાં કેવું એક્ઝામ ના ટાઈમે મને છે ને અકાઉન્ટમાં આવતા સારા માર્ક્સ આવતા હતા. એના શિવાય સ્ટેટ ગમે તો સ્ટેટમાં ઓછા આવતા હતા. હા મારે એવું થઇ ગીયું હતું ઊંધું થઇ ગીયું હતું મને ગમતું એકાઉન્ટ તો એમાં તો મને- -
એક પર્સન્ટ પણ નહી ગમતું પણ ભણવું પડે કેમ કે ભાઈ હા લગનને હા બહુ જ એમના જ ડેબિટ, ક્રેડિટ, જનરલ, એન્ટ્રી અને કેશમાં ક્રેડિટમાં અને અસેટ્સ, લાયાબિલિટી બહુ જ
અને એન્ટ્રી એમથી એમ જો જતી રહી તો પાછું ટોટલ ખરાબ તો પાછું યાદ ના આવે કે કઈ એન્ટ્રી ક્યાં લખવાની હશે યાર
ભાઈ એજ છે અને ચોથો ચેપ્ટર છે ને જનરલ બુક વાળો એ તો એટલો ખરાબ છે એટલો મતલબ કેપિટલ લયાબિલિટી અસેટ્સ- ત્રણેય ત્રણેય ના લગતુ છે એટલા ભાઈ મને લાગે મતલબને જયારે મતલબ સ્ટાર્ટિંગ થી સારું સારી રીતે કરું કે હા આમાં આ અમાઉન્ટ આમાંઆ અમાઉન્ટ જ્યારે નીચે જે ફિલ્ડિંગ સેટ થાય છે ને કે ભાઈ અલા એ આમાં હાને કે બોલતે અલગ અમાઉન્ટ આઈ ગયા અને પેલામાં અલગ અમાઉન્ટ કંટાઈ ગઈ, ત્યારે જે ગોટાળો થાય છે. એટલો ગુસ્સો આવે છે ને, મને તો
ટાઈમે પછી એવુ થાય કે પછી ચાલ છોડ યાર
છોડ ને હા એજ થાય છે. છોડ યાર શું યાર એટલો માથું કોડી કરી અને લાગતું હતું. હા, ચાલો એટલે કે આન્સર આવી આવી જશે. પછી ના આવે તો એટલું લાગે પછી તો હું કરી કરું નહી પછી સ્ટ્રેટ લઈનને બેસી જાઉ.
હા, મને પણ એમ તો સ્ટેટ જ ગમે છે.
હમ. એ મતલબ એ જે ત્રણ સબ્જેક્ટ છે ને બે તો જે ઈકોનોમિક્સ અને ઓશિયન તો આપણી જે ડેલી લાઈફમાં થાય છે એ જ છે. કે ડિમાન્ડ શું છે, સપ્લાય શું છે, ગુડ્સ, અસેટ્સ તમારી જે ઇકોનોમિક એક્ટિવિટી ચાલે છે. હાલ સેન્સરો ચાલે છે. તો શું છે આ બધું તો, મતલબ એક મજા આવે છે કે હા. જે આપણા જિંદગીમાં થાય છે તો, એ આપણે ખબર પડે છે કે આપણે કેવી રીતે અમારી લાઈફ સ્પેડ કરો છો.
હા. હા.
આ અને સ્ટેટમાં તો બસ કેલ્સી મળી ગઈ તો અમે રાજા પોતાના
સ્ટેટ માટે આપણે જાણે ને બધું જ આપણને ના આવડતું હોય, ખાલી એક દાખલો સમજ પડી જાયને એટલે આખું બધું ટોટલ થઈ જાય આપણે આપણે આખો દાખલો કરી શકીએ. પણ એકાઉન્ટમાં એમા તો ભલેને આપણને ગમે તેટલી સૂઝ લેતી હોય.
છેલ્લે તો ગોટાળા વાગે વાગે
એજ મને અકાઉન્ટ એટલું ગમે તો જ નહી. હાલ પણ અને મારા જે સર સર છે ને અકાઉન્ટના એ તો એક જ કહે અગર તમે તમને એકાઉન્ટ નહી આવડતું તમે એને ભણો નહી, આ નહી કરો, એ નહી કરો. મને તો એજ કે છે કેમ સંજરા તારા એને કે આ બધામાં મતલબ સારા માર્ક્સ આવે છે. અકાઉન્ટમાં શું તુ ઊઘે છે. અકાઉંન્ટ બેસી ને તને તો અગર નહીં ગમતું, તો કેમ લીધું, કોમર્સ લઈ લેતી સાયન્સને આ બધું લઈ લેતી અલા તમને શું મારા પપ્પા મમ્મી ફીસ ભરે છે, હું ભણું છું. તમને શું? તમે ભણાવોને અને જાઓ બસ.
હા, સર લોકોનું તો એવું જ હોય, આપણને કંઈક ને કઈક સજેશન જ આપતા હોય. મારે પણ એવું હતું. અહ જયારે બાર પૂરું થયું અને પછી મતલબ કે સર ટીચરને મલવા ગઈ, મેં પૂર્ણ થયા પછી. મલવા ગઈને તો મને કે તને અમે પહેલા જ કીધું તું તો આ સાયન્સ લેવાનું હતું હવે, કોમર્સ કરીને, બી કોમ કરીને, તો શું કરવાની છે કે સાયન્સ ના લેયરે, મેં કીધું. અમને ઈચ્છા જે હોય તે લી
ના હમારો પર ઈચ્છા કે અમને શું લેવું છે. હાલ મેં જે ના મારા બી દો ફ્રેન્ડો ને જોઉં છું ને કે એ સાયન્સ લે લે મતલબ એ સાયન્સ એ લીધું છે ભાઈ એટલા રોય છે, એટલા રોય છે કે બો આ બધી જે મારી બેમ્પળીઓને એજ એજ કહે છે કે સંજના તે સારું કર્યું કે કોમર્સ લઈ લીધું નકર તો અમારી જેમ આ થઈ છે. નકર તો હા, આપણે વિચારીએેને કે જીરો માર્ક્સ કમ છે. એ વિચારી તો માઇનસ માર્કિંગ આવેને એ અમારા લિયે કમ છે. એટલા તો નકર તો માઇનસ માર્કિંગના આવેને જીરો માર્ક્સ આવી જાયને એ પણ અમારા માટે બઉ જ મોટી વાત છે. હાલ, સાયન્સ વાળુ એ બધા કહે છે કે તમેહ મલ આપણે જયારે દસના સુધી હતા તો આપણે જો અલો જીયો માકસ આયા. રે ક્યારે આયા ની પળ વિચારયુ કોઈને જોઈનો ઓલો જીરો માકસ આયા. હાલ મારી ફ્રેન કહે છે કી હમે અગર ક્લાસમાં મલબ ટેસ્ટો મળી જાય પછી માકસો કહે છે ને સ-સાહેબ તો એ કે છે કી ભલે તમે એનેલ લખો મત કો જીરો માકસ આવશે અગર તમે લખો ચો તો તમાર માઇનસ માકૅ કીનાયચે કેટલી શરમ ની વાત નકરતો આનાથી મોટો તો જીરો કેવાહ યહ. વે એહ એમાં એ જ કેવાય શે તો મેં કીધું ઓલો હમારો જીયો જીરો માકસ બોલે જીયો તો છોડ માઇનસ માઇનસ માઇનસ વન માઇનસ ઝિરો પોઈન્ટ ફાઇવ આવા આવા માક્સ આવચ
હ અને આપરે કેવું કે સાયન્સ વાન્દ તો એટલું મહેનત કરવી પર છે. આપરે પર મેહનત હોય પન જો આપને એક ડાખલો કમ્પીન હમજ પડી જાય ને તો એમાં આપણ બેઠા હોય મતલબ કે અઢાર માકસ આપડે એમજ લેવાના ઠાય એટલે આપરે તો પાસ થવા માજ એટલા રસ્તા છે પણ આપડે જો સમજાઈ જાય તો પણ સાયન્સમાં તો જો એમાં પણ માથા મારી મારીને કશું ના થાય.
ફાફા ફાફા મારી મારીને બસ પોસિંગ પાસિંગ માકસ અને પછી થોળી કોલેજમાં એન્ટ્રી મળશે પાસિંગ માર્ક્સ તમે સાયન્સ
હા ના મલે એમાં અને એ માટો પાછી ઠિયરિકલ પન એટલી બધી કરવાની હોય પ્રેક ટિકલ કરવાનું હોય. અહ પ્રેક્ટિકલ માં હો ટો અમાઉટ તો એટલુ બધું અઘરું લાગે કે શું કરવું યાર પ્રેક્ટિકમાં
એજ છે ભઈ હબના હાજા હાલ મારી ફ્રેન્ડ કે છે ને કે એનું જયારે હમે દસમા સુધી ભણ્યા તો તમારો ચલો થોડી મતલબ કોમર્સમાં આ બધું થોડું આવ આવતું હશે ભઈ જશ ત્યાં સુધી તમે જે પણ ભણ્યા કેમકે સ્ટેટમાં પણ છે મીન મોળ મીડ જ્યાં બસ એક જ હમારો સબ્જેક નવો છે મતલબ અક અક ઈ કાઉન્ટ નો નકર તો ઈકોનમ સોશિયન તો આપણે પણ જે ભણીને આયા છે ને ઇકોનોમિક્સ આતો તો આપણે ખબર શી કે હા એચ અન ડેલી લાઈફમાં પણ બધું થાય જ છે તો એટલે ખબર છે અકાઉન્ટ બસ નવો નવો નોકો તો એ તો કે છી કે ભાઈ સ્ટે ભલે હમે સાયન્સ લીધું, પણ હાલ સુધી જે ભણે ને એ પ્રશ્ન એવું જ નહીં આયુ, ભલે એક પ્રશ્ન તો છોડો એક વર્ડ એવું નઈ આયુ કે એ પણ હશે.
સાચી વાત છે. અરે આપણે પન હમણાં તો હવે એવું થઈ ગયું છે. કારણ કે સ્ટેટ પણ આપણે કોલેજ લાઈફ માટે એક જ વર્ષ હોય છે. અને પછી તો ના હોય. એટલે આપણે અત- ત્યારે પન જો ધ્યાન આપવું હોય ને તો બધા અકાઉન્ટ પર જ આપવું પડે. કારણ કે કોલેજમાં હો પછી છે ને ત્રણ-ત્રણ અકાઉન્ટ થઈ જાય. હવે, અરે મને તે ઐટલો અઘરું લાયગુ તું એ ટાઈમે ટો, બારમાંમ હુધી એવું જ હતું. કે કોલેજમાં તો સ્ટેટ તો છે ને, કંઈ નહીં. સ્ટેટ ના લેવલે જ જઈશું આગળ. તો પછી કોલેજ માટે એક જ વર્ષ રહ્યું. ને પછી તો ત્રણ-ત્રણ અકાઉન્ટ અરે મે કીધું કયાં યાર.
આ જ છે ભઈ. અકાઉન્ટ તો મતલબ જિંદગી હવે નહીં છ ઈ રીલ આવી તી ને સોશલ મીડિયામાં કી ઓનલી હે ના, કયાં બોલતે? ઓનલી અમ ઇક અકાઉન્ટ ના હે ના સ્ટુડન્ટ કેન રિલેટેડ ધીસ-ધીસ શીચ્યુએશ ન, બિકોઝ હે ના ક્યાં બોલતે હાલ હાલ એમની જિંદગી સારી હતી, દસમાં સુધી. હવે તો જે એમના મતલબ એ એમના પાસે જે છે ને અકાઉન્ટ એમ લાગે છે કે ઈ હાલ જ બિઝનેસમેન બની
બિઝનેસમેન પણ એક વાતે તો એ સાચું છે. જો આપણે મતલબ કે કોમર્સ ને એવું કરીએ છે ને, તો મતલબ કે સાયન્સ ના સ્ટુડન્ટ કરતાં પણ આપણા લોકોને એવું કે જો નોટો હોય, આપણને ગણતરી કરતા પણ એટલું બધું પરફેક્ટ આવડે. અને આપણે નાના-મોટા હિસાબો પર પણ ગણી શકીએ છે.
મુઢા પર આવી જાય, કે હા ભઈ, એમનો સ્ક્વેર આ. એમના મલ્ટીપ્લાય પર આ એમ. અગર આપણને પચાસ રૂપ પિયાની વસ્તુ ખરીદ જ જોઈને, પચાસ રૂપિયાની વસ્તુ માં મતલબ પચાસ રૂપિયાની વસ્તુ બે મળે છે. તો આપણા પાસે સો રૂપિયા. તો આપણે કેટલી વર્ષ તો, મતલબ એવું એકદમ મેન્ટલી એકદમ દિમાગમાં આવી જાય, હા આપણે આવું કરવું છે.
આપણે હિસાબો મતલબ, કે હાથ પર ને મોડા પર કરી શકીએ છે. જ્યારે સાયન્સવાળા ને પછી કેલ્શ શિ લઈને બેસું પડે. અત્યારે જો આપણે જોવા જઈએ ને, તો ભલે આપણે અત્યારે કેલ્શિ નો ઉપયોગ કરીએ છીએ. પણ જયારે આવું બહારનું એમાં જઈએ ને સંસાર માં, એ ટાઈમે તો આપણે હાથથી જ મતલબ કે આપણું કેલ્શિ છે બધું. એટલે એ બહુ ફાયદો થાય. આપણે ધંધ ધામાં આપણે થોડુંક એમ ચાલી જઈએ, મસ્ત એમ કમ્પ્લીટ એવું થાય.
હા ચાલી જઈ. અને બદ મતલબ હ ખબર પણ પડે કિ હા આ દુનિયામાં આવું ચાલે છે, તો આપણે ખબર હા ભાઈ એમને આ ક કહેવાય છે. હવે ડ્રોઈંગ ડ્રોઈંગ બે તરહની ડ્રોઈંગો હોવે છે. એક આ કોન્ડમાં બી ડ્રોઈંગ આવે છે. અને એક એનો કહેવાયથી રિયલ લાઈફમાં ભી ડ્રોઈંગ આવે છે. તો પછી એ સાયન્સવાળાને કહું, કે આ ડ્રોઈંગ મતલબ શું તો એ તો એ એક જ ચિત્ર કરી છે ને એ ડ્રોઈંગ કહેવાય.
હા, એજ ને. એ બહુ
આ આપણા માટે આ સારું છે, ભલે જ લોકો કહે છે, કિ તું શું તમે અકાઉન્ટ પ્વ જો હાલ તો ફશન એને અ કે બોલ સાયન્સ નો છે. સાયન્સ મેક્સલોવ મને પણ કેહેતા હતા, કે સાયન્સ મેક્સલો મારા ટુશન વાળા સર પણ કેહેતા હતા, કે તું તો પણ સાયન્સ મેક્સર્ લેતે એમ એમ આફ ફ્યુચર કે, એના ખબ અકાઉન્ટમાં જે કોમર્સ મત લે છે. એમાં તો કોઈ ફ્યુચર નથી અને અકાઉન્ટમાં તો મતલબ અકાઉન્ટ જેવો એવું સબ્જેક્ટને બસ અમે જઈને રખડ- આ બધું મારા સર કહેતા પર મેં વિચાર્યું ને કેમકે મેં જ્યારે મે મે મારા ઉપર ડિપેન્ડ હતું કે હું શ શું લેવાનું હેકો તો મને તો આર્ટસ પણ, ખોટો નહી લાગતો ભલે બધા કે ને કે આર્ટસ ખોટો છે. કોણ કે છે ભાઈ આર્ટસ ખોટ છે જોવો કેટલી કેટલી ફિલ્ડ છે. એમાં પણ
હા હવે તો મતલબ કે આપડો છે. ને હા
ગવર્મેન્ટમાં ફિલ્ડ છે કેમ આ આર્ટ્સમાં ફિલ્ડ નથી
અને હવે તો જોુઓ ને આપણેે મતલબ કે જો કોઈ એક આર્ટસ બહાર ક દીધું છે, અને તરત જ જો પીટીસી કરી લે તો એ લોકોને ડાયરેક્ટ જ ગવર્મેન્ટમાં જોબ મળી જાય છે. એ લોકોને ખાલી ખોલેજ કરવાની પણ જરૂર નહી હોતી,
એજ છે. ભાઈ નકતો દીદી રિયલીમાં હાલ હાલ હાલની જનરેશન જોુવઓ હાલના હજાર છબ્વીીસ માં જોવા, બધાને જેમાં પણ મુમાં સાંભળજો ને સાયન્સ મેક્સ લીધું અમે તો સાયન્સ મેક્ બસ ફેશન અને, સ્ટેટસ એમનો સ્ટેટસ ના કર જ્યારે જવો સાયન્સ મેક્સ... બસ એ જ છે ભલે પ ભલે પછી જિંદગી હવે ભાડ મ જ આવે અમારી
હા હા એજ ને અને જો એક વાત તો છે, ને આર્ટસ લઈ અને બી આર્ટસ લઈને છે. ને આપડે સાઈડમાં બીજું પણ કામ કરી શકીએ. કે જેમ કરીને ગવર્મેન્ટની એક્ઝામ ને લઈને કઈ આપણે પ્રિપેરેશન કરવી હોય, એ કઈ પણ કરવું હોય તો એ બેસ્ટ ઉપાય છે. કે આર્ટસ લઈન એક બાજુ ગવર્મેન્ટને, તૈયારીઓ થાય ને એક બાજુ આર્ટસ નું આર્ટસ નું કામો થઈ જાય ડિગ્રી પણ મળી જાય આપણને,
એજ છે, ભાઈ મતલબ એજ છે, ભાઈ તમે જે પણ કરો બસ એમાં સક્સેસ થાવ ભાઈ આમ રખડો નહી અને- હાલ હાલ શું છે. કે ભાઈ! હલો.?
હા હા બોલો બોલો.